હલો
હલો- અવાજ આવે છે તોને મારા સુધી મજામાં ત- કેમ છે.
બસ હું પણ મજામાં છું. તો તે એક વસ્તુ સાંભળી હશે કે આજે દરેક જગ્યાએ એઆઈ ની ચર્ચા ખુબ થઈ રહી છે તો તને ખબર છે કે એઆઈ શું છે?
એઆઈ એટલે આર્ટિફિશિયલ- હા આર્ટીિફિેશિયલ ઇન્ટર ઇટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા કમ્પ્યુટરને એવી રીતે તૈયાર કરવામાં આવે કે તે માનવી જેવી કેટલીક બુદ્ધિ પણ કામ કરી કામગીરી કરી શકે છે.
જેવી કે
જેમ કે પ્રશ્નોના જવાબ આપવા ભાષા સમજવી ચિત્ર ઓળખવા ગીત બનાવવું અનુવાદ કરવો અને ઘણી વાર નિર્ણયો લેવામાં પણ મદદ કરવી છે.
તો તે કહ્યું એમ કે એ આઈ છે માણસની જેમ જ કામ કરી શકે?
હા કેટલીક જગ્યાએ હા પરંતુ સંપૂર્ણપણે નહીં એ આઈ મદદ સાધન છે માન માનવીનો સંપૂર્ણ વિકલ્પ નથી કારણ કે એ એઆઈ છે એ આપણે માણસોની જેમ પૂરે પૂરુ કામ કરતું નથી.
તો એઆઈનો સૌથી વધુ ઉપયોગ કઈ જગ્યાએ થાય છે?
શિક્ષણ આરોગ્ય બેંકિંગ કૃષિ ઉદ્યોગ પરિવહન મનોરંજન અને સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં એઆઈ નુ રજ ખૂબ જ વધુ થાય છે.
શિક્ષણ ક્ષેત્રમાં એ કેવી રીતે મદદરૂપ થઈ શકે આપડે
વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે મુશ્કેલ વિષયો સરળ ભાષામાં સમજાવી શકે છે કારણ કે વિદ્યાર્થીઓને જો અમુક વિષયમાં ભણવામાં તકલીફ પડતી હોય તો એને પ્રશ્ન પૂછે. તેની સરળ ભાષામાં એ જવાબ આપી શકે છે. અને બાળકો પણ ખૂબ જ સરળ રીતે ભાષામાં સમજી જાય છે.
વાહ એ તો ખુબ સારી વાત છે આનાથી બાળકોનું અભ્યાસ છે સરળ બની જાય છે. તો શિક્ષકો ની જરૂર નહી? ભવિષ્યમાં
ના એવું નથી શિક્ષકોનુ જરૂર તો પડશે શિક્ષકનું માર્ગ દર્શન અનુભવ અને માનવીય લાગણીઓ એ આઈ આપત આપી શકતું નથીણ કારણ કે જે શિક્ષણ આપણે માર્ગદર્શન આપે છે એઆ આપી શકવાનું નથી. થી શિક્ષણ આપણે મેડમો ટીચરો એની પાસેથી ઘણું બધું જા શીખવા મળે છે એટલે શિક્ષણ મા દર્શન પણ જરૂરી છે
હા એ વાત સાચી છે એ આઈ છે એક કૃત્રિમ સાધન છે એટલે એ માણસ જેવી લાગણીઓ છે એ વ્યક્ત કરી શકતું નથી તો એઆઈ થી આપણે આરોગ્ય ક્ષેત્રમાં કઈ ફાયદો થાય છે
હા ઘણો બધો એઆઈ રોગોની વહેલી ઓળખ કરવામાં મદદરૂપ કરે છે જેવી રીતે એક્સ ર છે અને એમઆરઆઈ છે એન્ડોસ્કોપી છે જેવી તપાસનું ઝડપ ઠક કરી શકે છે
વા પરંતુ શું એઆઈ છે એ હંમેશા સાચું જ હોય છે
નહી એ ખૂબ સાચું પણ નથી હોઈ શકતું અને સાવ ખોટું પણ નથી હોઈ શકતું એ પણ ભૂલો કરી શકે છે કારણ કે તે ડેટા પરથી શીખે છે
અ અને જો આપણેે એઆઈમાં કઈ સર્ચ કરીએ અને એનો ડેટા છે એ ખોટો હોય તો
તો પરિણામ પણ ખોટું આવી શકે છે એટલે ડેટાની ગુણવત્તા ખૂબ મહત્વની છે
હા એઆઈ છે એ કેવી રીતે શીખે છે
એ આઈ છે એ મોટા પ્રમાણમાં માહિતી આપવામાં આવે છે પછી તેમના પેટન સુધી જવાબ આપવાનું શીખે છે આપણે કઈ એ આઈને પ્રશ્ન કર્યો હોય તો આપણે થોડું ઘણું ગોતીને આપે છે કારણ કે પૂરેપૂરું તો આપણે એઆઈ પાસેથી શીખવા મળતું નથી અને એ પણ શોધીને આપણે આપે છે એમ
હા તો શું એઆઈ છે એ માણસ ની જેમ વિચારી શકે છે
એ છે એ માનવીને જેવું વિચારતું નથી પરુ તે ગણતરી અને ડેટા આધારિત અનુમાન કરે છે
તો આ વાત ઉપર થી એવું લાગે છે કે એ અઈને છે એ લાગણીઓ હોતી નથી એ વાત સાચી છે
હા તે સાચું છે તે લાગણીઓ વ્યક્ત કરી શકે છે પરંતુ ખરેખર અનુભવતી અનુભવી શકતી નથી
હા બરાબર છે તો શું આપડે રોજ એઆઈ નો ઉપયોગ કરીય છીએ
હા ઘણી વખત ખબર પણ પડતી નથી
હા તો તમે મને એના ઉદાહરણ આપી શકો કે આપડણે કઈ રીતે રોજિંદા જીવનમાં એઈ નો ઉપયોગ કરી શકીએ છીએ
તે એ વાત કઈ ર એ વાત ઉપથી આપણે ઘણું બધું શીખવા મળે છે એટલે હું તને ઉદાહરણ આપું મોબાઈલ નો વિડીિયોમેન્ટ યુટ્યુબની ભલામણો ગૂગલ મેપ્સ ઓનલાઈન શોપિંગ સજેશન બધું એઆઈનો ઉપ ઉપયોગ કરે છે અને આ ઉપયોગ આપણે કરી છી એ આપણેે પણ ખબર પણ નથી પડતી
હા તો એ છે ટૂંકમાં કહી તો આપણા જીવનનોો ભાગ બની ગયો છે
હા બિકુલ
તો ભવિષ્યમાં છે એઆઈ નો પ્રભાવ કેટલો વધશે
એ પણ તારી ખૂબ જ સરસ વાત છે એઆઈ નો ઉપયોગ છે એ ભવિષ્યમાં આપણે ખૂબ જ વધશે ઘણા કામ વધુ ઝડપથી અને સરળતાથી થઈ શકશે
લોકો કહે છે કે એઆઈ નોકરીઓ ખાઈ જશે શું એ સાચું છે
એવું નથી કેટલીક નોકરીઓમાં ફેરફાર આવશે કેટલાક કામ ઓટોમેટિક થઈ જશે તે આપણે ખબર પણ નહી પડે
કરીઓ કરશે કે તો પછી લોકો શું કરશે
નવી કૌશલ્ય શીખશે નવા પ્રકારની નોકરીઓ પણ ઉઊભી થશે કે જય્યારે આપણે કોઈ એવી કઈ રી પડલે હોય
તો એ આઈ ટ્રેનર, ડેટા એનાલાઇસ્ટ, એ આઈ એથિક્સ, સ્પેશિયાલિટીસ્ટ, પ્રમોટ એન્જિનિયર વગેરે જેવી છે એ નોકરીઓ ઊભી કરી શકશે તો એટલે આપણેે બદલાવ થી ડરવું ન જોઈએ બરાબર.
હા, એ વાત તારી ખુબ જ સાચી છે નહી બદલવાને બ તલાવને સમજવો અને સ્વીકારનો સ્વીકારવો જોઈએ.
એ આઈ ના મુખ્ય ફાયદા શું થાય આપડે?
એ આઈ ના મુખ્ય ફાયદા એ છે કે આપડે જો ગમે એ કામ કરવું હોય તો એ આઈ હશે તો આપડે ઝડપ ઝડપથી કરી શકશું. એનું કામ આપણે એને આપણે પૂછીને કરશું તો આપડણે ચોખ્ખા થઈ છું ચોખ્ખાઈ થી સંપૂર્ણ કામ થાય છે સમય, બચત અને મોટ વિશ્લેષણ.
તો એ આઈ થી આપણને બીજો કોઈ ફાયદો થાશે?
હા, જોખમી કામોમાં માણસની જગ્યાએ એ આઈ નો ઉપયોગ કરી શકાશે.
તો એના ઉદાહરણ આપો ની.
એ આઈ ના ઉદાહરણ છે જેમ કે ખાણકામ, અવકાશ સંસાધનો, સંશોધન અને જોખમી રાસાયણિક ક્ષેત્રો.
તો એવું જ છે કે આપડે એ અના હંમેશા ફાયદા જ થાય છે કે. શું એ અના ગેરફાયદા પણ છે?
હા, એવું નથ. થી કે હંમેશા એ આઈ ના ફાયદા પણ જોવા મળે છે તેની સામે જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. તો એઓમાં પેલા ગોપનીયતા અંગેના પ્રશ્નો, ખોટી માહિતી, રોજગારમાં ફેરફ ફાર અને ટેકનોલોજી પર અતિ નિર્ભર નિર્ભરતા.
તો આપડી ગોપનીયતા છે પ્રાઈવેસી એને કઈ રીતે જોખમ પોહોંચે છે?
જો વ્યક્તિગત માહિતીનો ખોટો ઉપયોગ થાય તો
હા, તો એટલે કે આપણે એ આઈ વાપરીએ એ સારું છે પણ આપણે એની સાથે સાથે સાવચેતી રાખવી જરૂરી છે.
હા, એ ખુબ જ સરસ વાત છે અને ચોક્કસ આપણે એ આઈ વાપરવાનું પણ એવું નથી કે તેની જ ઉપર એના ફાયદા છે એની માટે આપણે વિશ્વાસ મૂકી દેવાનો પણ આપણે સાવચેતી પણ જરૂરી છે એ ચોક્કસ વાત તારી સાચી છે.
તો એ આઈ માટે નૈતિકતા શા માટે?
કારણ કે એ આઈ ના નિર્ણયો લોકોના જીવનને અસર કરી શકે છે.
ઉદાહરણ તરીકે.
ભરતી પ્રક્રિયા, લોન મંજૂરી અથવા આરોગ્ય સંબંધિત નિર્ણય.
જો એ આઈ છે પક્ષપાતી હોય તો શું થાય?
એ આઈ જો પક્ષપાતી હોયને તો અન્યાય થઈ શકે છે તેથી પારદક્ષ અ પારદક્ષિતા જરૂરી છે.
હવે એ આઈ છે વિદ્યાર્થીઓ એ આઈ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
શીખવા માટે, સમજવા માટે અને સર્જનાત્મક વધારવા માટે.
હા, નકલ કરવા માટે નઈ?
બિલકુલ નહીં. એ સહાયક હોવો જોઈએ વિકલ્પ નહી.
હોમવર્કમાં આપણે એ આઈ થી મદદ લઈ શકીએ છીએ?
હા, પરંતુ સમજ્યા વગર જવાબ ન આપો સમજી વિચારીને જ હોમવર્કમાં તેની મદદ લઈ શકાય છે.
હા, તો આજે મને એ આઈ વિશે ઘણું જાણવા મળ્યું તો એ બધું જાણીને મને ખુબ આનંદ થયો. તમે એ આઈ વિશે મને માહિતી આપ પી એના માટે તમારો આભાર.
હા, તારો પણ આભાર ખુબ ખબ.